શ્રી કૃષ્ણ છો તમે તમારા ઘરે બધા કેવા છે બધા મજામાં છેને ભાઈ?
હેલો, જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છું હું પણ. અને ઘરના અને નાના બાળકો પણ એકદમ સારા છે. તમે કેમ છો? તમારી ઘરના અને શું કરી રહ્યા છો હાલમાં તમારી ઘર બાજુ શું ચાલી રહ્યું છે હાલમાં?
હાલમાં તો અમારી ઘર બાજુ તો સારું વાતાવરણ ચાલી રહ્યું છે અને હમણાં તો વરસાદની સિઝન ચાલી રહી છે ને થોડો ઘણો વરસાદ ધીરે ધીરે પડી રહ્યો છે. અને અમારા ગામના ઘણા બધા ખેડૂતો પણ સારા ખુશ છે. અને હું તો એમ તો મારા ઘરના એમ તો મોસ્ટલી બધા ખેતી કરે છે. ના હમણા તો અમારા ઘરે એમ તો જે ડાંગરનો પાક હોય છે તે અમણા તો રૂપી રહ્યા છે. પરંતુ હુંતો હમણાં જે વેકેશન ચાલી રહ્યું છે મારા કોલેજ નું તેનો આનંદ માણી રહ્યો છું. અને જે ખેતીમાં થોડી હેલ્પ કરું છે તેમ કરું એટલે થોડી ઘણી થઇ મે કરું છું કારણ કે મને એટલું બધું જે ખેતીમાં જ્ઞાન નથી એટલે હમણા તો જે વેકેશન છે તેમાં તો મને જે ફિલ્મ છે. કે પછી જે સીરીઝ છે અને જે બધા નવા નવા પ્રકારના કાર્ટૂનસ આવે છે. કે મને જોવાનું ખુબ ગમે છે કારણ કે હમણાં તો એટલા બધા નવા નવા કાર્ટૂન આવી ગયા છે. તે તો વાત જ ની કારણ કે મને તો જે નાન પણથી મેં જોતો આવી રહ્યો છે જેમ કે દોરેમોન છે છોટા ભીમ છે અને જે પોગેમોન છે એના ઓગેન કકરોચ એ મને ખુબ પહેલાથી ગમતા ગમતા છે અને હમને પણ મે જોઉં છું કારણ કે મેં આવું બધું જે જોમ છું તો મારું માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય છે અને મેં જયારે પણ સ્ટડીમાં વધારે એટલે સ્ટડીમાં વધારે ધ્યાન આપું ત્યારેથી મે માઇન્ડ ફ્રેશ કરવા માટે મેં આ જોઉં છું અને આપણેે જોવું જ જોઈએ કારણ કે ઘણા બધા લોકો એવું કરે છે કે સ્ટડીને સ્ટડીમાં લાગી રહી છે. અને એ લોકો સ્ટડીમાં વધારે કેટલાક આખો દિવસ લાગે તો પણ એ લોકો સારા એ માર્ક નથી આવતા. એટલે એ લોકો એવું વિચારે છે કે હું આખો દિવસ વાચયા કરા તો મારા સારા માર્ક આવશે ને મને સારું આમ ભલું થશે પરંતુ એ લોકો એવું નઈ કરું જુએ કારણ કે એ લોકો આખો દિવસ આવુમાં સ્ટડી માં લાગી રહી તો પછી લોકોનું માયડને કઈ ચાલતું જ નઈ ને એ લોકો ફક્ત સ્ટડીમાં જ વધે પેલું હોય છે. અને એમાં જ એ લોકોને બધું બધું વાંચી વાંચીને યાદયાત કરી ને એ લોકો અમુક વસ્તુ ભૂલી જાય છે એમ. એટલે કે એ લોકોએ ફેશ થવા માટે જે આવ મનોરંજન માટે જે કાર્ટૂન છે કે પછી ઘણી બધી પ્રકારની મૂવી કે સિરીઝ છે. તે જોવું જોઈએ કારણ કે આપણા દેશમાં કે પછી બારના દેશની એવી સારી સારી મૂવી પણ આવી બધી સારી આવેલી છે. કે આપડે એ જોઈને સારું મોટિવેશન થયે છે. અને ઘણા બધા પ્રકારનું આપણે કાર્ય કરી શકીએ છીએ કારણ કે આપડે ઘણા બધા લોકો એવુ વિચારે છે કે આવુ બધું મુવી જોવાથી એ લોકો ફોનમાં ને ફોનમાં લાગી રહે પરંતુ એ ઘણી બધી મૂવી છે જેમ કે તમને ખબર જ હશે કે જે હમણાં જે મની હેસની મુવી આવેલી હતી એટલે કે એ મને ખુબ ગમે છે અને મેં હમણા તો અઠવાડયામાં મેં પાંચ સીઝન પૂરા કરી દીધા હતા. મને એટલી મુવી એટલે કે જે સીરીઝ છે ગયમી કારણ કે એ લોકને બધુ શું કીરદાર છે અને તેમાં જે પ્રોફેસરો છે શું એ લોકો પેલાથી થ્રીડ એટલે કે જે બધા એ લોકના બઘાં જે કામ કરે છે એ લોક સાથે મનયાસ કરવા માટે તે એ લોકો ખુબ એ લોકોને ટ્રેન કરે છે. છે કારણ કે એમને ખબર જ પડી કે આગળ શુ પરિસ્થિતિ આવવાની છે. અને કોઈ પણ પરિસ્થિતિ સામને આવે એ લોકોને બધા સમજાવું કે કઈ પરીક્ષામાં શું કરવું જોઈએ અને શું ની કરવું જોઈએ કારણ કે જે પ્રોફેશન નામના વ્યક્તિ છે એ લોકો એમના આખે ઘણા વર્ષોથી એ લોકો પ્લાન કરેલું છે કેવી રીતે આપણે પેલુ મનીએ ને ક્યાંથી આપડે જે અંદરની જે પૈસા છે કે પછી જે સોના છે ક્યાંથી આપણે બહાર નીકળવું જોઈએ એમ એટલે કે એ જે પ્રોફેસર છે તે ખુબ એ માઇન્ડસેટ ખૂબ ભારે છે અને ખુબ સારી જે પોલીસ છે તેમને ફસાવે છે અને એ લોકને મૂઝવણમાં કરી દે છે ક્યાં છેને ક્યાં છે બધું એકદમ હેક કરી એટલે બધું એ લોકો હોય છે અને ખુબ સારી રીતે એ લોકો બતાવે છે એટલે કે આપણા દેશની પણ ઘણી બધી મુવી સારી છે જેમ કે તમને ખબર હે મોટિવેશનલ મૂવી સુપર થર્ટીન થ્રી ઇડિયટ છે કે પછી સુપર એટલે કે સુપર તબરું કઈને છે મુવી તે પણ આપણા જે દેશને ઘણી સારી છે અને આ જે સુપર થન્ટીન મુવી છે તેમાં તો જે પેલા યોગ્ય પલે કિદ નીથી સારી રીતે બતાાવેલું છે કારણ કે એકદમ ગરીબ વર્ગના જે બાળકો છે તેમને ભણાવે છે અને એકદમ પેલો હતો તે પણ ગરીબ વર્ગ જ છે. જે બાળકો હોય છે તેમને સારી એ ફી વગેરે લોકો ભણાવે છે એમ કારણ કે આપણા દેશમાં ઘણી બધી પ્રકારની પરિસ્થિતિ આવી છે કે ઘણા બધા લોકો આવા ગરીબ છે. અને એ લોકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી ન શકે. અને નાના હોય ત્યારે જે લોકો અમરેથી કામ પર જવું પડે છે એવું બધું કરે છે. એટલે કે આ સરકારે વિચારવું છે કે જે ગરીબ વર્ગ ના બાળકો છે તે લોકોને યોગ્ય યોગ્ય ફ્રી એટલે કે માફ કરવી જોઈએ અને યોગ્ય ફ્રી માં ભણું જોઈએ. કારણ કે આપણા દેશની કામ કરશે તો પછી એટલે કે ઘરના બધા બાળકો કે પછી બે બાળકો આ યુવા કે પછી આજકાલ ના બધા માટા પિવાને ખુબ ગમે છે કારણ કે જે તેમાં જે કેરદાર છે જે જેઠાલાલ અને જે બબી દયા ભાભી, તારમેટા છે, ભીડે છે, અઐયર છે. એ લોકો ના જે એક્ટિંગ હોય છે એકદમ પરફેક્ટ એકદમ આપણને લાગે નને કે એક્ટિંગ કર તો હોય એટલે એકદમ મસ્ત લાગે એમ કારણ કે જે જીઠાલાલ છે તે તો બધાનો જમણે તો ફેન એટલે કે બધા જે એના ફેન છે કારણ કે જે પિંકર છે એકદમ રિયલ અને એવું એવું જ લાગે છે. અને મને પણ ખુબ ગમે છે અને અમારા અમારા ગામના ઘણા બધા લોકોને એ સિરિયલ ખુબ ગમે છે ને હું જમમુ ત્યારે પણ એ જોઉં છું અને મારા જે ઘરના બધા લોકો છે, તેમને પણ ખુબ ગમે છે. શું તમે પણ આવી બધી પ્રકારની સિરિયલ છે મવી છે કે પછી જે બધા કાર્ટૂન હોય છે તે પણ જે તમે નાનપણથી જોતા આવી રહેલા હશે તે તમે અમને પણ જોતા હશો ને ભાઈ?
હા એમ જોવા જઈએ તો હું તો નાની થી જ નાનાપણથી જ કાર્ટુન એકદમ સોખીન છું. અને હું હમણાં એટી પ્લસ થઇ ગયો છું એટલે કે અઢાર વર્ષ ઉપર હું મારી ઉંમર થઇ ગઈ છે તો પણ હું હજુ કારટુ તો જોઉં છું કારણ કે જે બાણપણની યાદો હતી જે કાર્ટૂન સાથે વિતાવેલા જે દિવસો હતા, તે હજુ પણ મને યાદ આવે છે. ખાસ કરીને મેં છોટા ભીમ છે તે ખુબ જ જોટો હતો અને તેમાં પણ અમે શું હતા કે અમારી ઘરે મોલ્લામાં એક જ ઘરે ટીવી હતી અને ઘરે જવામાં અમે બધા સાથે મિત્રો શું છે સુલ સ્કૂલ થી છોટી ના આવતા અને ખાસ કરીને શનિવારે આખો દિવસ અમે ત્યાં જઈને ટીવીમાં ઘુસી જેવા જ હતા અને જે છોટા પેમ છે તે અમે જોટા હતા ખુબ જ મજા આવતી હતી અને ખાસ કરીને જ્યારે છોટા ભાઈ મને કાલિયા લડાય છે સાથે સાથે ડોલો ભોલો ની પણ ફાઇટ જોવા મળે છે અને રાજુ ની કોમેડી એ પછી જે ઘણા બધા પાત્રો છે તે અમને જોવા મળે છે. તો ખુબ જ મજા આવે છે ખાસ કરીને મને જે છોટા ભીને વાત કરું તો મને જે ગીરમાળા વાળો એપિસોડ છે એ ખુબ જ ગમે છે. અને તેમાં જે એન્ટરટેનમેન્ટ છે જે ફાઈટ છે તે જોવાની ખુબ જ મજા આવે છે. કારણ કે કિરમાળા એ અમર હોય છે તો પણ એને છોટા ભેમ કેવી રીતે નાશ કરે છે જોવાની ખુબ જ મજા આવે છે. અને એના સાથે આપણા જે કૃષ્ણ ભગવાન છે તેમને પણ એક એમની સાથે કિરદારમાં પાત્ર તરીકે એમણે પણ કાર્ય કર્યું હતું તો એ પણ મેં જોયું હતું અને નિહાળ્યું પણ હતું ખુબ જ મજા આવે છે એમની સાથે પણ મને જોવાની. અને એમ તો ઘણા બધા કાર્ટૂન છે જેમ કે તમને નામ જણાવો તો છોટા ભીમ થઈ ગયું એક પછી બેન ટેન કરીને આવતું હતું. પકડા પકડાઈ કરીને આવતું હતું પછી ઓગે એક ઓગર છટું પછી પન્ટો હતું ઓગી કોરોજ પણ હતું સાથે સાથે બીજું પણ જે પકડ પકડાય હતું એમાં પણ ખુબ જ મજા આવતી કારણ કે અગીિકરોજ જે જ હતું અગીિકરોજમાં શું હોય છે ઓગી હોય છે અને જેક હોય છે અને એક ઓલવિયાને ત્રણ પાત્ર બતાવવામાં આવ્યા હતા તો એ લોકો શું છે જે ત્રણ જે કોક્રોચ હોય છે એમની પાછળ જ જતા છે કારણ કે કોક્રોચ એ લોકોને ખુબ જ હેરાન કરે છે એમનું ખાવાનું ખાસ કરીને લઈ લે છે અને ઘરે જે વાનગી બનાવે તે પણ એ લોકો જ ખાઈ જાય છે, ક ફરવા ગયા હોય ત્યાં પણ એ લોકો જાત જાતની નવી નવી ધમાલ કરતા હોય છે, તો એ લોકો ને જોવાની પણ મને ખુબ જ મજા આવતી એટલે કાર્ટૂનો હું એકદમ પહેલેથી જ શોખીન છું અને કાર્ટૂન તો બધા જ જોવું જોઈએ કારણ કે નાનપણમાં કાર્ટૂન જોવાની કઈ મજા જ અલગ હોય છે. પરંતુ હાલમાં તો નવા નવા એવા એવા કાર્ટૂન આવી ગયા છે. કે તે કોઈ આપડે જોવા જોઈએ તો આપને કઈ સમજ જ નથી પડતી બાળકો શું આવા જોવા આપ છોટા ભ ને જોતા તો આપણને થોડી ઘણી સમજ પણ પડતી અને મજા પણ આવતી પરંતુ હાલના બાળકો જે કા હોય છે એમાં કઈ અલગ જ કઈ વાત જ આપણને કઈ સમજ જ નહીં પડે એમ જોવા જઈએ તો એવા ફેટ તો આ એવા એક્ઝિસ્ટ જ નહીં કરવા જોઈએ કારણ કે એવા કાર્ટૂન જોવાથી લોકોને કઈ શીખવાનું મળવાનું નથી અને જાત જાતની નવી નવી એ લોકો કઈ બનાવતા પણ નથી જેમ કે આપડણે જે ઓગીક છું એમાં આપણને શીખવામાં પણ આવતું હતું કેને બાળકોને પણ શીખવામાં આવતું હતું કે જમવાનું ને એવું કે રીતે બને તો અમુક વાનગી તો મને ઘરે બેઠા બેઠા પણ આવી ગઈ હતી કે હા આવી રીતે અમે સરસ રીતે વાનગી બનાવી શકીએ છીએ પરંતુ આ હાલના જમાનાને જે કાર્ટૂન જો તેમાં તો કઈ મજા નથી આવતી અને આટ થઈ ગઈ કાર્ટૂનની વાત અને સિરિયલમાં પણ હું ઘણી બધી સિરિયલ જોમ છું ખાસ કરીને હું સઆઈડી સીઆઈડી જોવાનું પ્રિફર કરું છું કારણ કે સીઆઈડી એ એક વન ઓફ ધ બેસ્ટ છે અને ખુબ જ મજા આવે છે એ માટેથી આપણે પણ વિચારવાની શક્તિ ખુબ જ વધી જાય છે. કારણ કે સીઆઈડી માં એવું સાજીિશ રચાઈ રહ્યો છે, કેટલાક જગ્યાએ ખોન થટ હોય છે. તો એ ખૂન પાછળ જે ખૂની હોય છે તેને સીઆઈડી કેમો પકડે છે તે જોવામાં આવે છે. અને ત્યારથી અમને એટલી તો સમજ પડી ગઈ છે કે કશે પણ ચોરી થઈ હોય તો કોઈ બહાર ન વ્યક્તિ આવીને ચોરી નથી કરો એમને તમારું પાસ્ટ અમારું ભવિષ્ય તમે શું કરવાો છો તમારી ફેમિલી મેમ્બર શું કરો છો તમારી ઘર ના કોણ કેટલા વાગે સ્કૂલ જાય છે, કેટલા વાગે કોલેજ જાય છે. તમારા પપ્પા કેટલાે જોબ જાય છે. બધી ડિટેલ હોય છે, ત્યારબાદ જ તમે કશે પણ ચોરી કરી શકો છો અને ખૂન પણ કરી શકો છો એ એ બધી બાબતનુંું અમને નોલેજ થયેલું એટલે અમે સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકેલું સો તમે આ બધી જે તમે પણ સીિયાડી જોઈ હશે અને જે તમે અભિજીત છે, દયા છે. પછી એમ ઘણા બધા જે પાત્રો છે, તેમને તમે પણ ઓરખતા હશે અને તમને છે સિરિયલ તો તમે જોય છે, પણ હોલીવુડ છે, બોલીવુડ છે, એની ઘણી બધી જે મુવી આવે છે. તે પણ તમે જોઈ હશે ને તો તમે મને જે હમેશ ધોની કરીને પણ હાલમાં વચ્ચે મુવી આ આવી સા તો મને જ્યાં સુધી ખબર છે, ત્યાં સુધી તમે એમસ ધોની ખુબ જ મોટા પાયા પર ફેન છો તોમે મુવી જોઈ હશે તો તમને એ શું શીખવાનું મળ્યું હતું
હા ભાઈ કારણ કે જે એમ એસ ધો મુવી છે, તેના જયારે પડેલી ત્યારે હું થિયેટરમાં જોવા ગયેલો હતો અને એમાં શું રોલ છે, અને કેવી રીતે એ લોકો આટલા ક્યા એટલે કે શું કરતા હતા પેલા નાનાથી કારણ કે એમનું જે એમનું બાળપણ હતું તે રાંચીમાં વીતેલું હતું જેમ કે તે બિહારમાં આવેલું છે, રાંચી એમ અને તે પહેલાં એમ તો ફૂટબોલના ફૂટ બોલવાના ખૂબ શોખ હતા અને તે ગોલકીપર હતા અને જયારે એમના જે પી હતા ને એમ નજર કે ગોલકીપરમ તો આપ ક્રિકેટમાં જો વિકેટ કપરમાં રહે તો પછી એ ક્રિકેટમાં સારું નામ કમાશે અને પછી એમને ખબર પડી અને પછી એમના કોચ પીટીજી સમજાવ્યું કે ભાઈ ક્રિકેટ માટે વિકેટ કીપર રહેવાનું છે અને એમણે હા તત જ હા પાડી દીધી અને એમને સારી રીતે ટ્રેન્ડ કર અને સારી રીતે હમં તમનેબર જ આપણા દેશ માટે ઘણું બધું લોકો જેમ કે હા બે હજર સાત નો વર્લ્ડ કપ જીતાડ્યો પછી બે હજર દસ નો વન ડે વર્લ્ડ કપ જીતાડ્યો અને ઘણા બધા પ્રકારના આપણા દેશ માટે ઘણા બધું મોટું મોટું પ્રકારનું કામ કર્યું છે અને હમણા તો ઘણા મહાન ક્રિકેટર બની ગયા છે એમણે તો હમને ક્રિકેટમાંથી સ્યાસ લીધો છે પરંતુ હવે તો જે છે તેમાં રમે છે અને ઘણા બધા ફેન્સ કે પછી કરોડો ફેસ એમના આઈપીએલ માં ક્યારે રમશે અને ક્યારે આવશેટ એ લોકો રાહ જોય છે આ વખતે આઈપીએલ જે રમાયલી હતી આપણા દેશમાં ત્યારે તો એ લોકો એ રમવાના હતા એમ પાંચો દિવસ માટે પાંચો મેચ માટે એ લોકો ની હતા અને પછી રમશે એવું બધું બધું ન્યૂઝ બહાર પડેલી અને એ લોકો આવી રીતે એટલે કે એમને એમ જે પગમાં એ લોકો જે ની એન્જરી હતી એમ એટલે કે પગ ની એટલે એના કારણે એ લોકો આખું સીઝન બેઠા અને પછી સીએસ કે જેમની ટીમ હતી તે હમણાં પ્લે ઓફમાં પણ નહી પહોંચી હતી ને ખુબ એમની ખરાબ હાલત હતી એટલે કે જયારે એ રમતી તો બધ ઘણા બધા કરોડો ફેસ કે બધું જોવા બધું એ લોકોનું હતું પરંતુ આ બધું ઇન્જરીને કારણે એ લોકો હમણાં રહીમાની હતા સારું ભાઈ મળે પાછો ઘણી બધી નવી નવી પ્રકારની બધી સીરીઝ હશે તેના વિશે આગળ વાતચીત કરીશું
હા ભાઈ સારું જય્યારે મળશું ત્યારે આપણે ઉઊડાણપૂર્વક વાતચીત કરીશું
હા સારું ભાઈ